હલો, હા આ તો એક મિનિટથી ચાલુ થયો ટાઈમ.
એક મિનિટ થી ચાલુ થયો
ટાઈમર કેમ ચાલુ થયું?
મારામાં સીકતીન સેકન્ડ એ થયું મારામાં સોળ સેકન્ડ થી જ ચાલું થયું છે.
મારામાં તો એક મિનિટથી ચાલુ થયું, એટલે ઉપર બતાવે છે. ઉપર કંઈ ને ચાલો જવા દો, કઈને ચાલુ રાખો. હમ્મ, તો હવે શુ
બસ જો તમે પંજાબી રાઈસ બનાવવાની.
બનેવી.
જો આપડે પંજાબી શાક ને રોટી બનાવાની.
હા.
ઓકે, ટમેટાની ગ્રેવી બનાવાની, કેપસિકમ ના આની અંદર.
હા.
ઓકે, અને પછી આપણે અ હા, એને સાઈડ મા કરવાની, બાસમતી રાઈસ કરવાના. એને મેને સિક્રેટ એ આપણને પછી આમાં થી થોડાસ રાઈસ હા, અ આ પો પઝના વાળ કર થોડાક રાઈસ મિઓનિસ વાળા બનાવુ બરોબર હવે સૌથી. એટલે ત્રીપલ રાઈસ થયા. એક મિયોની, પીઝા પાસ્તા સોસવાળા, અને એક ચીલી ફ્લેક્સ ઓરેગાનો વાળા.
હમ્મ તો આવા ત્રણ રાઈસ તમે કરી નાખી, એક જોડે. હેલો. હેલો. હલો. તો બહુજ સરસ રેસીપી તમે કહી, મને અ એકદમ અલગ જ નવીન, અ જે મને જાણવામાં નહોતી આવી, કોઈ દિવસે કે આવું પણ થઈ શકે, અ આઈ થિંક તો મેક્સિકન નું ફ્યુઝન પણ છે. અ પંજાબીનું પણ ફ્યુઝન છે.